લો.
હા બેન, કેમ છો મજામાં?
હઉ એકદમ મજામાં. તમે કેમ છો?
બસ જુઓ. આ રહ્યા જો હું તો કટાળી ગઈ છું ને અમારે ત્યાં તો વરસાદ નથી આવતો. લો બફારો થાય છે એટલો બફારો થાય છે ને. એટ મને એ થાય છે કે બધે જ વરસાદ છે પણ અમાર ત્યાં જ વરસાદ નથી. મને એમ થાય છે કેટલું આપડે ગ્લોબલ વોર્મિંગને નુકસાન પહોંચાડીએ છીએ. તમને ખબર છે અત્યારે હવે વરસાદ નથી આવતો એટલે લોકો એ સી ચાલુ કરે છે આખી આખો દિવસ ને આખી ખી રાત એ સી ચલાવે. એટલે શું થાય એ એ સી પી ગરમ હવા છે ને એ બધી બહાર ફેંકાય. એટલે શું થવાનું એ બહાર ફેંકાય એટલે પાછું ને પાછું જે ગ્લોબલ વોર્મિંગને જે નુકસાન થઈ રહ્યું છે બરાબર. એની હવા જે વાદળો જે બંધાવા જોઈએ એજ બંધાતા નથી તો પછી વરસાદ ક્યાંથી પડવાનો. તો એવી કંટાળી ગઈ છે ને ગરમી ના કારણે આમ બાફ અને બફારા ના કારણે તો આમ ત્રાસી જવાય છે. એટલે આમ એમ થાય છે કે ક્યારે વરસાદ પડે ક્યારે અમે આમાં આ ગરમી માંથી અમારો છુટકારો થાય. તમારે કેવું છે તમારે ત્યાં વરસાદ પડે છે આમ ગરમી છે કે આમ ઠંડક છે?
ના હો બેન અમારે તો બહુ વરસાદ આવે છે. અ અહિયાં તો બહુ પાણી ભરાઈ ગયા છે ઘર પાસે તો એટલા બધા ને કેમ બાઈક પણ નથી નીકળતા.
મારા હસબન્ડ ને સવારે નોકરી એ જવું તું ને માંડ માંડ પાણીમાંથી એને બાઈક બહાર કાઢ્યું. જાણેમ આખા આપડે તરતા હોઈએ ને એવી જ ફીલિંગ આવે આપણને. એટલો બધો વરસાદ એટલે આ તમે જે કહ્યું ને
કે બળબડ બધું વધી ગયું છે એટલે અમુક જગ્યાએ વરસાદ આવે, અમુક જગ્યાએ ન આવે, અમુક જગ્યાએ ખુબ ગરમી પડે. અમારે તો કાલે તો એટલી બધી ઠંડક હતી ને કે ગોદડું ઓઢવું પડે એવું હતું બોલો બેન. તમારે ત્યાં નથી આવતું વરસાદ?
અરે ના જુઓ ને આ મોટા મોટા શહેરોની આજ તકલીફ છે ક્યાંય વરસાદ હઉ છું બધે હું ને ન્યુઝપેપર વાંચું છું ને તો હું જોઉં બધે આટલો વરસાદ છે ફલાની જગ્યાએ આટલા ઇંચ વરસાદ પડ્યો, અહીયાં આટલો પડ્યો, અહીયાં આટલો પડ્યો પણ અમારે ત્યાં તો વરસાદ જ નથી અને તમે જુઓ ને તો એટલો બાફ ને આમાં સામાન્ય માણસ તો મને એમ થાય કે જે લોકોને ઘરમાં ચલો હવે આપડે તો એ સી ની સુવિધા છે. તો આપડે એસી કરીને સુઈ શકીએ એ પણ મને એમ થાય જે સામાન્ય માણસ છે જેને આટલી એ લોકો કેમના ગુજારો કરતા હશે મને તો એમ થાય છે. કે માણસ અત્યારનો માણસ કેવું પોતાની સગવડ જ જોવે છે. અને એના કારણે આજે પર્યાવરણને ગ્લોબલ વોર્મિંગને કેટલું નુકસાન થઈ રહ્યું છે અત્યારે જો બધા વરસાદના નામે ગુમો પાડે છે કે અને ત્યાં જ વરસાદ નથી આપડે બધા એ કેટલા પાપ કર્યા પણ મે એ તોું બોલવાથી કઈ ના થાય આજે તમે એસી નો મન ફાવે એનો ઉપયોગ કરો પાણીનોો તમે દુરવ્યય કરો તો પછી ગ્લોબલ વોર્મિંગ વધવાનું છે ને પછી તમે જો ઘર કેટલી ફેક કે જે ગંદુ ગંદુ ધુમાડો છોડે છે ગંદુ પાણી પાણી આવી રીતે તે નદીઓમાં છોડે છે એટલે એટલી કોઈ જ એ બાકી નથી રહું ભેળસેેળમાં દરેક જગ્યાએ પ્રદુષણ પ્રદૂષણ એટલું ફેલાવે પછી આટલા આટલા બધા ટ્રાફિક થાય એટલે ટ્રાફિક થાય એટલે શું થાય પેટ્રોલ ના ધુમાડા થવાના તો એ ધુમાડો ક્યાં જવાનો જવાનો તો આકાશમાં જ ને અને એ નુકસાન કોને કરવાનું ગ્લોબલ વોર્મિંગને જ કરવાનું ને એનાથી પાછું શું થવાનું કે એના કારણે જે વાદળો બંધાવા જોઈએ પાણીના કારણે એ બંધાતા જ નથી અને એ બાફ થાય છે પણ એ પાણી બનતું નથી એટલે વરસાદ પડતો નથી. એટલે અમે તો એટલા અહિયાયા ત્રાસી ગયા છીએ અને પછી ઉપર થી હવે જો મારી બેબીને સ્કૂલ મૂકી તો એની હું લખી સેન્ટ્રલસી એટલે કેવું છે કે એ લોકો તો ગમે તેટલી ઠંડી હોય ને શિયાળો હોય ને તો એસી ચલાવે છે સ્કૂલમાં પછી વરસાદ ગમને તેટલો પડતો હોય બાર ધોધમાર વરસાદ પડતો હોય ને તો અંદર એ લોકો ના ક્લાસ માં એસી ચાલતું હોય એટલે મને થાય કે જરૂરિયાત ના હોય તો આપણે ઇલેક્ટ્રિસિટી નો બી બચાવ ના કરી શકીએ કે જેનાથી બીજા લોકોને એ કામ લાગે પણ એવું તો કોઈ સમજવા જ તૈયાર નથી બોલો અને અત્યારે એટલું અમે કંટાળી ગયા છે ને પંખો તો ગમતો જ નથી એસી ચાલુ કરો તો જ આમ ઠંડક લાગે અને એસીી કઈ આખો દિવસ તો ચાલે નહી ચાલ આપણને. કોસાય છે આપડણે કરીશ ન આપણને કઈ ચોવીસ કલાક તો કોસાતું નથી જો. આપડે બહુ તો રાત્રે રૂમ ઠંડો કરવા માટે કે એમ. આપણે ચાલુ કરીએ પણ. આવી રીતે તો મને એમ થાય કે જે લોકોની પાસે પૈસા છે જે લોકોની પહોચ છે. એ લોકોએ તો બી સમજવું જોઈએ કે ભાઈ આખી આખી રાત વગર કારણના એસી ન ચલાવી. ઘણા તો પંખો ને એસી બંને ચાલુ કરીને રૂમ ની. બાર જતા રહેે અને એનું કોઈ. આમ કેવાય ને કોઈ મતલબ જ નથી કે ગૃહમાં તમે હાજર. તો તો હજી ચાલે. પણ ત હાજર જ નથી તો તમારે સમ ચાલુ બંધ કરવું જોઈએને. પણ એવ કઈ સમજવા જ નહી એટલે જો અત્યારની હવા એટલી પ્રદૂષણ વાળી. પછી અત તેનું પાણી તમે જો હમણાં જ મેં છાપામાં વાંચ્યું હતું. કે હિમાલય નો બરફ એટલો બધો પીગળી રહ્યો છે ને કે જેના કારણે અમુક જેવા. પેલા ફેગવી છે કે પેું. રીંછ જેવા જે પેલા બરફ વાળા પ્રાણીઓ છે ને એનો. લોકો ની વસ્તી પણ એટલી બધી ઘટી ગઈ છે. તમે જુઓ કે પેગવીનમાં બી કેવું હોય કે જયારે મા. બધા કીડું મૂકી ને. તો નર એને સેવે છે તો નર એને કન્ટિન્યુઅસ. ક સો દિવસ સો દિવસ કે ઉપર એટલા દિવસ. ઉભાારી ને ને ગરમી આપે છે. ત્યારે એમાંથી એ બચ્ચું અંદર એ એ ઇન્દુ સેન તો એ અંદર. બચ્ચા નો વિકાસ થાય છે. અને ત્યારે એમાંથી એક બચ્ચાનો જન્મ થાય છે, પણ હવે ત્યાં જેટલી અ પેલી પેલી ગરમી વધી રહી છે. તો કઈ રીતે પેગવીન લોકો પણ એ ત્યાં સર્વાઈવ કરી શકે. એટલે તમે જુઓ તો દરેક જગ્યાએ આજે બધી જ જગ્યાએ ગ્લોબલ વોર્મિંગના કારણે થઈ રહેલા નુકસેન કોઈ જોવા તૈયાર જ નથી, કોઈ સમજવા જ તૈયાર નથી. શું કેવું બેન તમારું આની પર?
બહુ સાચી વાત છે હો. દરેકે આમાં જાગૃત થવું પડે કેટલી જાતનું પ્રદુષણ વધારી દીધું છે. આ તમે જે વાહનો ન કીધું. જરૂર ન હોય તો પછી રખડવા શું કામ જવાનું ખોટે ખોટું બાર રખડ પટ્ટી આમ જેમ. મ સાથે ત્યારે સાયકલ લઈને. અથવા તો ચાલી નઈ જઈ શકાય ને તંદુરસ્તી પણ સારી રે. પણ ના એવું સમજવું નથી બસ અ સીન સપાટા માટે થઈને પણ. અ લોકો બ બાઈકમાં કે પછી કારમાં એવી રીતે જશે. પછી પ્લસ આજે બધા પેકેટ ફૂડ આવે છે એ બધું ખાઈને જ્યાં ત્યાં ઉડાડશે એટલે પ્લાસ્ટ. ટીકનો કચરો પણ એટલો બધો. વધતો જશે દરિયા કિનારેને એમ ફરવા જશે ત્યાં પણ. લોકો સીધા નથી રતા તાયે યતે. અ આવી રીતે નાસ્તા ને એ બધું લઈને જશે. અને ત્યાં પછી બધું જ તે પાણીમાં એમ દરિયા કિનારે કેમ. કોઈ પણ બીચ જગ્યાએ ગયા હોય ત્યાં ફેંકશે એમાં ને એમાં.
ઘણી વખત રીલ ઉતારવા માટે થઈને પણ એવી રીતે ઘણી વખત અ પ્લાસ્ટ ટીકની દડી છે કે એવું કઈ છે એમાં એવી રીતે. એ લોકો રીલ ઉતારવા માટે થઈ ને એ ઉપયોગ કરતા હોય છે તો પછી આના હિસાબે પ્રદુષણ વધતું જાય છે અંદર જે જીવસૃષ્ટિ છે પાણી ની અંદર એને પણ કેટલું નુકસાન થતું જાય છે કેટલી જાતની તો જીવ સૃષ્ટિઓને લુપ્ત થતી હશે આપણને તો નામ પણ નહી આવડતા હોય અને અમુક કેટલી જાતની દરિયાઈ વનસ્પતિ છે એને પણ કેટલું નુકસાન થાય છે જમીનને કેટલું નુકસાન થાય છે એની ફળદ્રુપ ઘતી જાય છે પરિણામે પાક નથી ઉગતો, વરસા વરસાદ નથી આવતો વરસાદ ના આવે એટલે જે બિયારણ ની બધું વાવ્યું છે ખેડૂતે.
એ પાક એનો એવી રીતે બળી જાય છે અને અથવા તો બહુ વધારે પડતો વરસાદ આવશે કે જેથી એનો જે ઉગેલો પાક છે એ બધો આખો તણાઈ જશે. બહુ બધી સમસ્યા છે પણ આ કોઈ સમજતા નથી બસ પોતાના જ સ્વાર્થ ન માત્ર વિચાર્યા કરવું છે. તમે આજે કહ્યું ફેક્ટરી વાળા એ પોતાનું ગંદુ પાણી ક્યાં છોડવું. એવો કે યોગ્ય નિકાલ નથી કરતા એનો. દરિયામાં કેમ વહાવી દેશે. જેનો યોગ્ય રીતે નિકાલ કરે, તો દરિયાઈ જીવસૃષ્ટિ છે. એ પણ કઈક પોતાનું જીવન વ્યવસ્થિત રીતે જીવી શકે બેન, સાચી વાત છે ને?
સાવ સાચી વાત છે હ તમારી, આ તમે જે વાત કરી ને. કે ખોટા ખોટા પેટ્રોલ ના ધુમાડા તમારી વાત સાવ સાચી છે હવે મારો એક ફ્રેન્ડ છે બરાબર હવે એક તો બુલેટ લઈને ફરે છે બરાબર. બુલેટ લઈને ફરે છે, અને બસ મન ફાયું તો ચલો કે આ ઓમાં ઉપડી ગયા. આમનમાં હવે એક દિવસ અ કેવું કર્યું, કે એની બાજુમાંજ બીજું એક બુલેટ વાળો પસાર થતો છે તો એને છે ને પેલા ફટાકડા ફોડે બુલેટ માં છે ને એવા તમે ફટકડા ફોડી શકો. કે જે આમ સીટી વાગે ને એવો ફટાકડો ફૂટે તમારે જોરથી એને રેસ આ તો બોલો એ પેલા એ ફટ ફટાકડો ફડ્યો ને એટલે પેલો કે હું મારી પાસે બુલેટ તો હું એ બતાવું એને એવો એક ફટાકડો પછી પેલા બીજા બે ફટાકડા તો આને બે ફોડ્યા એમ કરીને આખો એક બ્રિજ સુધી એ લોકો જોડે જોડે રહ્યા અને એ લોકો એ ફટાકડા ફોડ્યા જ કર્યા હોય તો એમાંથી કેટલું બધું પ્રદુષણ ઉત્પન્ન થયું હશે. તો મેં એને ના ભી પાડી મેં કીધું તું આવું વસ્તુ ના કરીશ મેં તું એ નથી સમજતા પણ આપડે તો સમજીયે ને કે આપડે તો એ વસ્તુ ન કરીએે ને પણ એવું સમજવા જ કોઈ તૈયાર નથી અત્યારે હવે પાંચસો મી ટર સુધી જવાનું હોય બરાબર તો કોઈને ચાલીને જવું નથી. પાંચસો મીટર જઉં છે એટલે સીધી એક્ટીવાની ચાવી લીધી અને સેલ મારીને ઊપડી ગયા પણ આપણે એવું ના સમજીએ કે આપણે એટલું ચાલીને જઈએ. તો પેટ્રોલ નો બચાવ થશે આપડી જે તમે કીધું એમ આપણું સ્વાસ્થ્ય સારું રહેશે. પણ એવું તો કોઈને સમજવું જ નથી બસ બધાને પોતપોતાની મરજી જ કરવી છે. અને પછી છે ને આખો દિવસ બૂમો પાડે રાખી શકે વરસાદ નથી આવતો. આટલી ગરમી વધી રહી છે આમ થયું છે બાફ થાય છે. પણ એમતો ક્યાંક ને ક્યાંક તમારો પણ તો વાક ને તમારે પણ તો સમજવું પડશેને તમે જ નહી સમજો તો તમે આગળની પેઢી ને શું સંસ્કાર આપશો એ લોકો ક્યાંથી સમજવાના હંમેશા બાળકો કેવું કહેવાથી નથી સમજતા એ જોઈ ને સમજે છે. કે ઘરમાં જેવું જેવું થતું હશે ને એ જોઈને સમજશે વર્તન એ ટાઈપ નું જે સમજશે. તમે એને કેવા જશો ને કે બેટા આમ નહી કર તો એ બેટા સમજવાનું નથી. પણ તમે જે રીતે કરશો ને એ તમારું જોઈને શીખવાનું છે તમારે કેહેવાથી એ નથી શીખવાનું. તો હું એજ કહું છું કે જો તમે જ આવી રીતે બગાડ નહીં અટકાવો તો તમે આગળની પેઢી ને શું સંસ્કાર આપશો આગળની પેઢી જોડી તમે શું આશા રાખ વાના પછી તમે એમના નામની બૂમો પાાડો તો એ ખોટી વાત છે ને શું કેવું તમારું
બહુ સાચી વાત છે અત્યારે નાના નાના છોકરાઓના હાથમાંઇતે અ મા બાપ સ્કૂટર આપી દે છે. કે ભાઈ મારું બાળક આમ પાછળ ન રહી જાય કઈ એવા ઓલી માં અને પેલા એ અપાવ્યું એટલે આપડે રહી ગયા એમ કરીને એ અપાવી દે છે હજુ તો દસ મામા ના આવ્યુ હોય ત્યાં તો એની પાસે સ્કૂટર હોય બોલો લાયસન્સ હોય કે ન હોય પણ સ્કૂટર તો ચલાવવાનું. પણ આ લોકો એવું કઈ સમજતા જ નથી બેન. બધા એ સમજવું પડે. તો જ મેળ આવે એક કે બેના કરવાથી કે સમજવાથી કોઈ જ જાતનો ફેરફાર ન થાય. એ બેન મારે એક બીજો ફોન આવતો લાગે છે હું તમને થોડી વાર પછી ફોન કરું
હા વાંધો નહી હ આવજો.
આવજુઓ